હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છું તમે કેમ છો?
તો સંભળાવો આજે કેમ મારી યાદ આવી શું કામ પડ્યું?
અરે વિચાર્યું કે ટેકનોલોજી આજકાલ એટલી બધી વધી ગઈ છે, તો મ મને જેટલો ખ્યાલ હતો કે તમે ટેકનોલોજી વિશે ઘણું બધું જાણો છો, તો મેં વિચાર્યું કે તમારી પાસેથી થોડું ઘણું ટેકનોલોજી વિશે જાણવું, કે આજકાલ નવી નવી ટેક ટેકનોલોજી કઈ આવી છે માર્કેટમાં. ક કઈ વસ્તુથી આપણને વધારે ફાયદો થાય છે, કઈ વસ્તુ જે ટેકનોલોજીના નુકસાનો પણ ઘણા છે એ વિશે થોડું જાણું.
હમમ આ જો આ તમે બિલકુલ સાચી વાત કહી, પેલા જે કામો કલાકો લાગતા હતા, એ હવે મિનટોમાં થઈ જાય છે સાચુ ને મોબાઈલ અને ઈન્ટરનેટ વગર હવે જીવન કેટલું અઘરું લાગે છે, અને શું કે ખાસ કરીને અઅઅ ઘરના કામોમાં પણ મદદ મળે છે, ઓનલાઈન બિલ ભરવું હોય શોપિંગ કરવી હોય કોઈને વિડીિયો કોલ કરવું હોય, તો આ બધું કેટલું આસાન થઈ ગયું છે ને આના કારણે.
હા એ વાત તો છે, અને આપડા દૈનિક જીવનોમાં પણ એટલા જ ફેરફાર આવ્યા છે. જ્યાં જે અમુક મહિ હોય છે, જે ઘરનું અને બારનું કામ ઓફિસ નુ વર્ક બધુ જ સાથે સંભળતા હોય છે, એમના માટે પણ ઘણી બધી મશીનો, જે એમને ગૃહ કાર્યમાં ઘણી બધી મદદ કરે
હમ, હા સાચું કીધું. તમે.
અને સાથે સાથે આ ટેકનોલોજી ના જેટલા ફાયદા છે નુકસાન પડે છે, કારણ કે જે જે કામ મશીન આપણને કરી આપે છે, પરંતુ એનાથી આઅ આપણને આદત લાગી જાય છે. અને આપણું શરીર, દિવસે ને દિવસે જે આડ સુબંધ
આળસુ બનતું છે સાચું કહ્યું તમે, પેઅઆ આના ઠીક બનાના અને છે ને મને આમ લાગે છે, કે આ આના કારણે છે ને બાળકોના અભ્યાસ પણ ટેકનોલોજીને બહુ કામ લાગે છે મતલબ આ તો ફાયદો છે જ ને.
હા એ વાત તો તમે સાચી કહી, કે જેમ કે વ ઘણા વર્ષો પહેલા, જ્યારે મોટી મહામારી આવી તી દેશમાં ત્યારે ઓનલાઈન જે બાળકોનું ભણતર થઈ ગયું હતું એમાં બાળકોને ટેકનોલોજીનો ઘણો ફાયદો મળ્યો હતો, કે એમનું ભણતર રોક અને બધા સારી રીતે એમનો અભ્યાસ કરી શક્યા હતા. હલો.